હલો.
હાલો.
અવાજ આવે છે.
હેન્સપ્રી નો બહુ અવાજ આવે છે.
હેન્સપ્રી નો બહુ અવાજ આવે છે.
હા.
હવે આવે છે.
હા.
હવે.
ના હવે નહી.
કેમ છું મજા.
હા બસ મજામાં.
હા. આજે હું બેંક બેંકની સ આજે હું બેંકમાં ગઈ હતી તો આજના સમયમાં તો લગભગ દરેક વ્યક્તિનું બેંકમાં ખાતું હોય જ છે. તો પહેલા લોકો પોતાના પૈસા ઘરમાં રાખતા હતા પરંતુ ત હવે તો મોટા ભાગના લોકો સુરક્ષા અને સુવિધા માટે બેંકનોો ઉપયોગ કરે છે. તો મને લાગે છે કે બેન્કિંગ સેવાઓ આપણા જીવન રોજિંદા જીવન માટે ખૂબ જ મહત્વનો ભાગ બની ગયો છે.
હા સાચી વાત છે હું પણ તારી વાત સાથે સંપૂર્ણ સહમત જ છું. કેમકે બેંક માત્ર પૈસા જમા રાખવાની જગ્યા નહી, પરંતુ તે ઘણી મહત્વપૂર્ણ સેવાઓ આપે છે બચત ખાતું ચાલુ ખાતું ફિક્ ડિપોઝિટ લોન એટીએમ ડેબિટ કાર્ડ મોબાઈલ બેંકિંગ ઇન્ટરનેટ બેન્કિંગ અને યુપીઆઈ જેવી ઘણી સુવિધાઓ અને આ ઘણી સુવિધાઓ આપે છે આજે દરેક વ્યક્તિ માટે ખુબ જ ઉપયોગી બની ગઈ બધી જ સુવિધા
હા સાચી વાત છે અને આમ જો બચત ખર્ એટલે જ્યાં આપડે પોતાના પૈસા સુરક્ષિત રીતે રાખી શકે. જરૂર પડે ત્યારે એટીએમ ચેકયુ પીઆઈ અથવા બેંક માંથી પૈસા ઉપાડી શકે છે. બચત ખાતામાં જમા કરેલી રકમ પર સામાન્ય રીતે બેંક વ્યાજ પણ આપે છે. તેથી પૈસા માત્ર સુરક્ષિત તે જ નહથી રહેેતા પરંતુ તેના પર થોડું વળતર પણ મળે છે. અને
હા.
આજકાલ તો મોટા ભાગના લોકો રોકડ પૈસા રાખવાને બદલે ડિજિટલ રીતે ચુકવણી કરે છે હું પણ દુકાનમાં ઘણી વાર યુપીઆઈ દ્વારા જ પેમેન્ટ કરું છું તેથી સમય પણ બચે છે અને રોકડ રાખવાની પણ જરૂર ઓછી પડે છે.
હા એકદમ સાચી વાત ક હતી ડિજિટલ બેંકિંગને કારણે પૈસા મોકલવા અને મેળવવાનું કામ ખુબ સરળ બની ગયું છે. હવે કોઈને પૈસા મોકલવા માટે બેંકમાં લાંબી લાઈનમાં ઉઊભા રહેવાની કઈ જરૂરત નહી. મોબાઈલ દ્વારા થોડીક જ સેકન્ડમાં પૈસા ટ્રાન્સફર થઈ જાય છે.
હા સાચી વાત છે અને ઘણા લોકો તો ઘર શિક્ષણ અથવા વ્યવસાય માટે બેંક બેંક માંથી લોન જો યોગ્ય આયોજન સાથે જે લેવામાં આવે તો લોન ખુબ ઉપયોગી બની શકે છે. અને ઘણા લોકો ઘર ખરીદવા માટે હોમ લોન અભ્યાસ માટે એજ્યુકેશન લોન વાહન ખરીદવા માટે વહકલ લોન અને નારો વ્યવસાય શરૂ કરવા માટે બિઝનેસ લોન લે છે. સમયસર હપ્તા ભરવામાં આવે તો આ સુવિધા ખુબ મદદરૂપ બને છે.
હા સાચી વાત છે મને પણ લાગે છે કે આજકાલ છે ને દરેક વ્યક્તિને બેંકિંગનું જ્ઞાન તો હોવું જરૂરી છે. કારણ કે નોકરીનો પગાર સરકારની યોજનાઓ નો લાભ અને ઘણી અન્ય ચુકવણીઓ છે ને સીધી બેંક ખાતા માં જ કરવામાં આવે છે.
હા. અને સરકારની ઘણી યોજનાઓ અ લભ પણ સીધો બેંક ખાતામાં જ જમા થાય છે. આથી પારદર્શિકતા વધે છે અને લગથી લગથી સુધી રકમ ઝડપથી પહોંચે છે પણ એટીએમ ની સુવિધા પણ ખુબ ઉપયોગી છે દિવસ હોય કે રાત હોય જરૂર પડે ત્યારે પૈસા ઉપાડી શકાય છે જોકે એટીએમ કાર્ડ અને પીનની સુરક્ષા રાખવી પણ એટલી જ જરૂરી છે.
હા સાચી વાત કોઈ પણ વ્યક્તિ સાથે ઓટીપી પીન અથવા પાસવર્ડ શેર આપે કરવો જોઈએ નહી આજકાલ ઓનલાઈન છેતરપિંડીના ઘણા બનાવો બને છે. એટલે બેંકિંગ સેવાઓ નો ઉપયોગ કરતા તી વખતે આપડણે છે ને ઘણી એવી સાવચેતી આપણે રાખવી ખુબ જ જરૂરી છે.
હા અને મને લાગે છે કે માત્ર વ્યક્તિ અ બેંક માત્ર વ્યક્તિ માટે જ નહી પરંતુ દેશના વિકાસ માટે પણ મહત્વની છે. લોકોની બચત બેંક માં જમા થાય છે અને તે પૈસા થી વિવિધ ક્ષેત્રોમાં લોન આપવામાં આવે છે. જેનાથી વેપાર ઉદ્યોગોને રોજગારીને પ્રોત્સાહન મળે છે.
હા એકદમ સાચી વાત કતી
હ અને બેંકની વ્યવસ્થા દેશની અર્થવ્યવસ્થા નું મહત્વ મહ ન આધાર છે દરેક વ્યક્તિ એ બેંકિંગ સેવાનો યોગ્ય ઉપયોગ કરો અને નાણાકીય બાબતોમાં જાગૃ રહેવું જોઈએ
હા સાચી વાત બેંકની સેવાઓનું મહત્ત્વ પછી બચત નું ખા બચત ખાતું એટીએમ લોન અને ડિજિટલ પેમેન્ટ વિશે તો આપડે વાત કરી એટલે મને સમજાયું કે બે બેંકિંગ સેવાઓ આજે આપણા ર જિંદા જીવનનોો ખુબ જ મહત્વનો ભાગ બની ગઈ છે. નાનાથી લઈને મોટા મોટી દરેક નાણાકીય જરૂરિયાતો માટે ને છે ને બેંક મદદરૂપ છે.
હા સાચી વાત છે પેલા તો બેંકમાં કોઈ પણ કામ કરવા કરાવવા માટે લાંબી લઇન માં ઉભું રહેવું પડતું હતું પરંતુ હવે તો ટેકનોલોજી ના કારણે ઘણા કામ ઘરે બેઠા જ થઇ જાય છે મોબાઈલ બેન્કિંગ અને ઇન્ટરનેટ બેંકિ ના કારણ સમય અને મહેનત પણ બંને બચે છે.
હા સાચી વાત હું પણ હવે મોબાઈલ બેંકિંગનોો ઉપયોગ કરું છું મોબાઈલ થી જ ખાતા નું બેલેન્સ જોઈ શકું છું પૈસા ટ્રાન્સફર કરી શકું છું. વીજળીનું બિલ ભરી શકું છું અને મોબાઈલ રિચાર્જ પણ કરી શકું છું. એટલે બેંકમાં વારંવાર જવાની કઈ જરૂર નહી પડતી
હા પરંતુ આ સુવિધાઓનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. ઓટીપી એટીએમ પિન યુપીઆઈ પિન અથવા ઇન્ટરનેટ બેંકિંગ નો પાસવર્ડ કોઈની સાથે શેર કરવો જોઈએ નહી અજાણ્યા લોકો ફોન અથવા મેસેજ પર વિશ્વાસ ન કરવો જોઈએ અને આજકાલ તો ઓનલાઈન છેતરપિંડી ના ઘણા બનાવો જોવા મળે છે. ઘણી વાર લોકો બેંક ના નામે ફોન કરીને વ્યક્તિગત માહિતી માગે છે અને અ સાચ ચી બેંક ક્યારેય ફોન પર ઓ ટી પી અથવા પિન પૂછતી નથી
હા આ તો તમે એકદમ સાચી વાત કીધી જો કોઈ શંકાસ્પદ કોલ અથવા લિંક મળે તો તરત જ આપણે સાવચેત રહેવું જોઈએ કોઈ અજાણી લિંક પર ક્લિક ના કરવું જોઈએ અને જો જો કોઈ છેતરપિંડી ની શંકા હોય તો તરત બેંકને જાણ કરવી જોઈએ
હ હ. અને મને ફિક્સ ડિપોઝિટ વિશે પણ જાણવાની ઈચ્છા હતી ઘણા લોકો તો કહે છે કે બચત માટે તે સારો વિકલ્પ છે. કારણ કે ફિક્સ ડિપોઝિટ એટલે એક નિશ્ચય સમય માટે બેંકમાં રાખ ક્કમ જમા કરવી તેના પર બચત ખાતાની સરખામણીમાં સામાન્ય રીતે વધુ વ્યાજ મળે છે. જે લોકોને લાંબા સમય માટે બચત કરવી હોય હોય તો તેમના માટે આ એક સારો વિકલ્પ બને છે.
હા સાચી વાત મને લાગે છે કે વિદ્યાર્થીઓ એ પણ છે ને બેન્કિંગ વિશે એમને ખબર હોવી જોઈએ બધી બેંકની વસ્તુ આજે જે સ્કોલરશીપ પરીક્ષાની ફી ઓનલાઈન ખરીદી અને અન્ય ઘણા કામો બેંક ખાતા દ્વારા થાય છે.
હ અને નોકરી મળ્યા પછી તો બેંકિંગ નું મહત્વ વધુ વધી જાય છે પગાર સીધો બેંક ખાતામાં જ જમા થાય છે. ઈ એમ આઈ ભરવી હોય રોકાણ કરવું હોય કે વીમાનું પ્રીમિયમ ભરવું હોય દરેક કમાં બેંકની જરૂર પડે જ છે અને મારા પપ્પા તો હંમેશા કહે છે કે દર મહિને થોડી બચત કરવી જોઈએ જો આપણે નિયમિત બચત કરીએ તો ભવિષ્યમાં કોઈ અચાનક જરૂરિયાત આવે ત્યારે મુશ્કેલી ઓછી પડે
હા સાચી વાત બેંકમાં બચત રાખવાથી છે ને નાણાકીય શિસ્ત પણ આવે છે. ખર્ચ કરતા પેલા આપણેે વિચારવાની ટેવ પણ પડે છે કે આપડે આ વસ્તુ પાછળ ખર્ચ કરી કે ના કરીએ અને ભવિષ્ય માટે છે ને આયોજન કરવામાં પણ આપણને સરળતા રહે છે.
હમ્મ અને મને લાગે છે કે ગામડામાં પણ હવે બેંકિંગ સેવાનો ઘણો વિકાસ થયો છે. લોકો જનધન ખાતા એ ટી એમ યુ પી આઈ અને અન્ય સુવિધાઓનો ઉપયોગ કરવા લાગે છે આથી નાણાકીય સમાવેશ પણ વધ્યો છે. અને સરકાર તથા બેંકો સમાંતરે લોકોને નાણાકીય જાગૃ વિશે માહિતી આપે છે જો દરેક વ્યક્તિ બેનકી સેવાનો ઉપયોગ યોગ્ય રીતે અને સુરક્ષિત ઉપયોગ કરશે તો તે પોતાનું અને દેશનું આર્થિક વિકાસ બંને વધુ મજબૂત બનશે
હા સાચી વાત
હા ચલો આની પર તો આપડણે જેટલી વાત કરીશું એટલું જ ઓછું પડશે આપણને તો હવે ફરી મળીએ આપણે
હા હા.